હેલો. હા હ આવ એ ફ અવાજ આવ્યો છે, શું કરો? હા, તમે તો સારી નીંદર કરતા લાગો.
ઉંદર તો પડ બપોરે એની અંદર નથી થતી અમારે.
હમ એ એવું છે. કેવું ઘસ ઘસ આટ ની અંદર કરો છો કે? કે થોડીક વાર નીંદર કરીને તરત નીંદર ઉડી જાય છે?
ના ના સુઈ જઓ પછી ડાયરેક સવારે જ ઉઠે મારીની અંદર.
સારું કેવાય આમે એ સારી ઊંઘ છે ને, શરીર ની છે ને ચરબી બાળે છે, બહુ સારી ઊઘુલ્યો ને તો.
હા, ચરબીમારે છે જ નહી.
હમ. માનસિક તણાવ હોયને તો એના ઈ પણ એનાથી દૂર થાય છે. સ્વાસ્થ્ય પણ સારું રહે છે. એના ગાંઢ નીંદર તો તો આપડા શરીર માટે બહુ સારી છે
એટલે તો હું કરું છું
હમ તે આખા શરીરને છે ને રિપેર કરવાની શક્તિ આપે છે શું
શક્તિ આપે
હમ હૃદયની બીમારીનું હેને જોખમ પણ ઓ છું રહે છે પર્યાપ્ત ઊંઘ છે ને કોઈ પણ રોગ માટે બહાર આવવામાં પણ મદદ કરે છે
ઓ બપોરની નીંદર નથી થતી મારે
હમ ટાઈમ નઈ મળતો હોય ને
હા બપોરે ટાઈમ જ ન હોય
હા આપડે જો બહ ગાઢ ઊંઘ કરીએ ને તો ઈ છે ને આપડે આપડા શરીરનું ડિપ્રેશન છે ને બહ ઘટાડે છે એનું જો ખમ ઓછું એમ ડિપ્રેશન નું
હા એવું
હા
કેટલી કલાક નીંદર કરવી પડે
નીંદર તમે છે ને અ દરરોજની સાત થી આઠ કલાક તો ઊંઘ જોઈએ જ
મારે તો વધી જતી છે દસક કલાક થઈ જતી છે
હમ હમ એટલી પછી બઉ વધારે પણ સારી નઈ
ઊંઘને ને ઊંઘને અને હેને વજનને હેને સીધો સંબંધ છે એટલે ઓછી ઊંઘ લેવાથી છે ને વજન વધવાનું અને સ્થૂળતાનું જો ખો વધી જાય છે
તો કેવી રીતે આલારમ મૂકવા પડે તો પર મારે વધી જાય છે સાંજે દસ વાગે સુઈ જાઓ પછી આઠ ઠ વાગે ઉઠું
તો સારું કેવાય કેમ કે નકર છે ને તમે ઓછી ઊંઘ કરો ને તો તમને ડાયાબિટીસ થવાનું શરીર માં રેય ચાન્સ કે ડાયાબિટીસ થાય આપડે હૃદયરોગ થાય
એટલે ઓછી ઊંઘ લઈએે ને તો પણ એવા ઊંઘ ના હિસાબે નવા નવા રોગો થાય છે
પણ હું એક વાર સુઈ જાવ પછી ઉઠું ની સવાર સુઘી
હમ હમ
સવારે જ ઉઠવાનું
અત્યારના સમય પ્રમાણે હેને પુરુષો છે ને પાંચ કલાક થી ઓછી ઊંઘ લેય છે ત્યારે એટલે છે ને એમાં ડાયાબિટીસ નું જોખમ વધારે છે ને સ્ત્રીઓ છે ને વધારે ઊંઘ લેય છે એટલે એને ડાયાબિટીસ નું પ્રમાણ ઓછું હોય
ત્રીયોને તો સવારે વહેલું ના ઉઠવાનું કોઈ
એેલા ઉઠતાય પણ તો એ આખો દિવસ કામ કરીને એનું શરીર છે ને થાકી ગયું એટલે નીંદર એન તરત આવી જાય છે પુરુષો માં એવું હોય છે કેને માનસિક તણાવ વધારે હોય બાર કામ કરતા હોય ઓફિસ વર્ક કરતા હોય અમુક એટલે ઈ ટાઈને હે ને પછી મોબાઈલ જોતા હોય ઘરે આવીને એટલે રાતે પછી મોડા સુઈ એટલે ઊંઘ તો મોડી ઓછી થાવાની જ છે
હ અ
ને તમે હે ને બઉ આમ હુ કેવાય ઊઘ લ્યો ને નીંદર તમે સારી કરો ને તો હેને શરીર અને મન સ્વસ્થ રહે છે માથા અને શરીરના દુખાવા માં રાહત મળે
મારે માથું દુખતું નો હોય ક્યારેક ક્યારેક દુખે માથું
હમ હમ રોગ પ્ર્રતિકારક શક્તિ મજબૂત બને વજન ઘટાડવામાં મદદરૂપ થાય યાદ શક્તિ અને એકાગ્રતા સુધરે
મોબાઈલ ફોન નો થોડોક વધારે ઉપયોગ કરવો ને તો ક્યારેક માથું દુખે શે
ઓહો તો ઓછું કરાય મોબાઈલ નો વપરાશ ઓછો કરવાનો તમારેને ઊંઘ છે ને સારી લેવાની
નવરા હોય તો પછી એમાં ટાઈમ પાસ કરતા હોય
હમ હમ
તો મોબાઈલ સારી સારી વાસ્તે જ જોતા હોય એ એમાં
તો સારું કેવાય
શીખવાનું હોય ને એવું બધું યુટ્યુબમાં જોતા હોય
હમ હમ હમ કઈ શીખતા છો પછી એમાંથી કઈ જોઈ ને કઈ તમે હું કેવાય કે એમાં બધું તમે જોઈને એનો ઉપયોગ કરો બધુંઈ
હા અમે તો અત્યારે તો ખેતી વાડી નું જ જોઈએ
ભૂલી જઉં છો હમ
ખેતીવાડી નું બધું જોતા હોય કેવી રીતે વાવવું કેવી રીતે શુ ખાતર આપવું એ બધું જોતા હોય છે
હ હ હ ને અમે છે ને આપેદે જો ઓછી ઊંઘ તમે કરો ને તો તમને હે ને આમ પરેશાન બો રોયો પછી ચીડયાપું વધે આળસ વધ શરીર માં કમજોરી લાગે
હા
એવુ ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય આપડે ઓછી ઊંઘ લઈએ ને તો
ઓછુ સાત કલાકની અંદર લઈએ તો ને
હ સાત થી આઠ કલાક તો જોઈએ જ શરીર ને આપડે કેમ ગાડીમાં પેટ્રોલ પુરાવીએે ઈ રીતના ઊંઘ આપડે શરીર માટે ઊંઘ જરૂરી છે, એમ ઘણા ને છે, ને સુઈ ગીયા હોય પણ તો એને ઊંઘ ન આ ચાલો આરામ કરીએ થોડીક વાર પણ તો એ ઘણાને ઊંઘ નો આવતી હોય
જો આપડે ઊંઘ તરત આવી જાય સુતા ભેગી આવી જાય. એમા વાધો નથી.
એ લોકો ને એવું થતું હોય છે ને તો ઈને હે ને આમ નીંદર આવતી હોય પણ એને હે ને આમ સુઈ ના શકે એના જેવું છે.
ઘણા એ ઓલે ઊંઘ ની ગોળી ખાતા હોય આપડે એવું કઈ ખાવું નો પડે તરત આવી જયું.
હમહમ એવા માણસો હે ને ચીડીયા વધારે થઈ જાય ઊંઘ ઓછી કરતા હોય ને એ લોકોને. એવું છે. પણ ઘણા એને બહુ ભરપૂર નીંદર ન કરતા હોય છે માનસિક રોગ ના શિકાર બને પછી.
હ હા.
કેમ કે એના શરીર ને હે ને ઊંઘને હિસાબે એને શરીર ને આરામ ન મળતો હોય મગજને આરામ ન મળતો હોય શરીર માં દુખાવો ચાલુ રાખે. દુખાવો થાય એ રાખે કે એમ શરીર દુખા કરે એમ.
એવું છે.
હમ. તમને તો ઊંઘ આવી જાય છે બરાબર.
ઊગે આવી જાય ને માથુ નથી દુખતું શરીરે નથી દુખતું.
હ હ તો સારું કેવાય જમવાનું ને બધું એ ચાલે સરખું.
જમવાનું સબ્જી પ્રમાણે હોય. કેવાનું શાક બનાવી પ્રમાણે ચાલે કેક સારી. સારું શાક બનાવ હોય તો વધારે હોય જ રોટલી ને શાક.
હમ હમ હમ.
અત્યારે તો અમારે મેગો ખાઈએ છીએ.
કોઈને જો ઊંઘ ન આવતી હોય ને હે તો એના માટે શું કરવાનું ખબર જો એ વર્કઆઉટ કરે ને રોજ સવારે પાંચ પાંચ થી છ વાગ્યા સુધી હા. પાંચ થી સવારે પાંચ વાગે સવારે પાંચ વાગે ઉઠવાનું તે છ વાગ્યા સુધી વર્કઆઉટ કરવાનું.
સવારે પાંચ વાગે ઉઠવાનું.
હા તે છ વાગ્યા સુધી કલાક અડધી અડધી પોણી કલાક તો તમારે કરવાનું જ.
હ હા સવારે તો પાંચ વાગે ન ઉઠાયું મરા આઠ વાગે ઉઠવું પડે. સવાર ઉઠીન કરું ના હાલે આઠ વાગે.
આઠ વાગે નો હાલે સૂર્ય ઉગે ને ઈ પેલા કરવાનું હોય તો એના એનાથી છે ને આપડા શરીરમાં જે શું કેવાય પરસેવો જે વરે ને એઈજ ફેટ લોસ કરે એનાથી ફેટ તો બરી જાય છે એટલે આપડો વજન એ ઉતરે છે જમવાનું ભાવે. ને શરીર છે ને એકદમ આમ એનજી વાળું લાગે આખો દિવસ.
હા
આપણા શરીરને આમે કસરત ને યોગ નહી તો બહુ લાભ કરે આપણા શરીર માટે એમ તો બહુ સારું.
જીમમાં જાવ તોય ચાલે પણ આજે ઘરે આપડે જે કરીએે ને એના જેવું નહી. જીમમાં તો ત્યાં કેવું કેવું કરાવતા હોય કેમ ખબર હ કઈ દવા ને કઈ પાવડર ને એવું કઈ આપતા હોય.
અને પ્રોટીન પાવડર ને લેવું હોય પીવાનું.
હમ હમ હમ એઈમાં તો તમે જો એવું કરવું હોય ને તો રોજ રાત્રે તમારે ગરમ થોડું થોડું દૂધ પીવાનું એક ગ્લાસ પછી સલાડ ને એવું ખાવાનું કઠોળ છે મગ અડદ ને ચણા ને એવું બધું ખાવુ તો ચાલે.
ચણા તો હું ખઉં છું ક્યારેક ક્યારેક કાચા ખઉં છું કાચા ખાવાય કે
ચણા હા હલે. કાચા ખવડાવીએ ડારિયા આપડે ડારિયા ડારિયા દારિયા હોય ને એને કાચા ચણા કેહેવાય એટલે ઈ તમે ખાવ તો ઈ હોય ચાલે પછી ઓલા જે ચણા હોય ને પલાળીને ખાવ તો એ હલે.
એનાથી હે ને હાડકા ને એવું બધું મજબૂત બને એમ.
હમ્મ મારે થોડો ગોઠણ નય તકલીફ પડે એવું ક્યારેક ક્યારેક. બઉ ચાલો આમાં ગોઠવનું
હા હા. ને આપડે છે ને યોગ કરીએ ને તો આપડે વૃદ્ધ છે ને થોડાક મોડા થઈએ એમ. આપડી સ્કીન છે ને એકદમ આમ ટાઈટ ને ચમકીલીઈ ને એવી મસ્ત રેહ. એકદમ લટકવાનું દે આપડે ઉમર થાયને કેમ ચામડી લટકી જતી હોય એવું ન થાય.
હા.
સારું હાલો મારે જવાનું થયું બારે.
ઓકે જઈ આવો તો.